હેલો.
હા કેમ છો બેન?
હું મજામાં તમે કેમ છો?
હું પણ મજામાં છું તમને મારી અવાજ આવે છે.
હા.
હેલો.
હા તમારી અવાજ આવતી છે.
સારું તો આજે હું તમારી વિશે છે ને તમારા સાથે માં વિશે વાતો કરવા માંગુ છું તમારા પાસે ટાઈમ છે ને?
હા મારી પાસે ટાઈમ છે.
સારું તો આજે હું માતા વિશે તમને કઈ કેવા માંગુ છું. માં એ છે ને બાળક ના જીવનની છે ને પ્રથમ ગુરુ છે. તમને તો ખબર જ હશે કે તે પોતાના છે ને સંતાનોને ખૂબ જ પ્રેમ કરે છે. અને સંસ્કાર અને સારા જીવન છે ને પાઠ શીખાવે છે હા ને. મને માનો પ્રેમ છે ને અને અનુમલ્ય છે. જે બાળકના છે ને જન્મ આપે છે તેને છે ને લા નાલન પાલન કરે છે અને દરેક સુખ દુઃખ તેની સાથે રહે છે. પોતાના છે ને અ સંતાનો છે ને સુખ માટે છે ને અનેક ત્યાર કરે છે બાળક ના છે ને બીમાર પડે છે ને ત્યારે તે દિવસ રાત એક તેની સેવા કરવામાં વિતાવી દે છે એમ. તમને તો ખબર જ હશે હા ને કે માં નો પ્રેમ છે ને દુનિયાની સૌથી પવિત્ર પ્રેમ બન પછી આપવામાં આવ્યું છે. તે ક્યારેય પોતાના સંતાનો વચ્ચે ભેદભાવ રાખતી નથી. માં હંમેશા સંતાન છે ને ઉજ્જવાળ ભવિષ્ય માટે છે ને પ્રાર્થના કરે છે અને તને સારા માર્ગ ચલાવવાની છે ને પ્રેરણા આપે છે. તમને તો ખબર જ છે કે આપણેે છે ને હંમેશા માતાને છે ને સન્ય માન કરવું અને જ્યારે તેમની યાજ્ઞા કરવું અને પાલન કરવું જોઈએ. ને વૃદ્ધ શ્રેષ્ઠા અને તેમની છે ને સેવા કરવાની જરૂર માતાને છે ને ક્યારેય દુઃખ ના પહોંચાડવું જોઈએ. તમને તો ખબર હશે કે હાલના સમયમાં બધા જ લોકો છે ને માની સેવા ના કરતા હોય છે તે જ્યારે વૃદ્ધ વસ્થામાં આવી જાય છે તે ગોળ થઈ જાય છે તો તેમની છે ને અ આશ્રમમાં મોકલી દે છે તમને તો ખબર જ હશે કે આજના સમય કેટલો ખરાબ છે હા ને આ છે ને માં છે ને ભગવાનને સૌથી સુંદર રૂપ છે ભગવાનનું. અને માતાનું છે ને સ્થાન છે ને જીવનને સૌથી ઉચુંમાં. આપણે હંમેશા માતા ને છે ને આદર પ્રેમ અને સેવા કરવી જોઈએ. જે કે આપણે કરતા નથી માં આપણા માટે છે ને કેટલું મુશ્કેલીથી આપણને લાવે છે આ દુનિયામાં જેમ કે નવ મહિના તે પેટમાં મૂકે છે ને પોતે બીજી જગ્યાએ મૂકે ઊગે છે. આપણને બીજી જગ્યા ઊંઘવા જીતી નથી. સાચા અર્થમાં છે ને માતાને સેવા કરવાની છે ને સૌ. થી મોટું પ્રોણિયા છે આ પ્રેમ અ. અરે આ પ્રેમણ છે ને દર્શનતિ પછી સહનશીલ અને પ્રીતિયા ગીત છે. તે છે ને પોતાના સંતાનો છે ને યુનિવર્સ પ્રેમ કરે છે તમે તો ખબર જ હશે. કે અને હંમેશા તેનું સુખ અને સુરક્ષા અને ઉજવણીય ભવિષ્ય માટે ચિંતા કરે છે અને પ્રાર્થના કરતી જ રહે છે. માતા છે ને તે બાળકને છે ને સારા સંસ્કાર આપવા માટે છે ને કેટલી મસ્ કેલી ઉર્સાવે છે. સારા ખોટા અને ભેર શીખાવા માટેથી કેટલી મહેનત કરે છે. અને જીવનમાં છે ને આગળ વધવા માટે છે ને પ્રેરણા આપતી જ રહે છે બાળક છેને દુઃખી હોય ને ત્યારે તે માતા પણ સત્ય પામે છે અને દુઃખી થઈ જાય છે. અને ખુશ હોય ત્યારે તે ખુશીનેમાં ખુશ થાય છે. તેથી જ કહેવામાં આવે છે કે માં ભગવાનનું છે ને સૌથી સુંદર સ્વરૂપ છે. અને તને તો ખબર જ હશે કે માં આપણા માટે કેટલું કેટલું કરે છે ને બધા બાળકો માટે કેટલું મુશ્કેલી ઉ આવેે છે તમે શું કેવા માંગો છો બીજું
તમે ખરેખર ચોક્કસ કીધું. દુનિયામાં સૌથી પવિત્ર અને મીઠો શબ્દ જો કોઈ હોય તો તે માં છે. બાળક બોલતા શીખે ત્યારે તેનો મુખ્ય મંત્રી નીકળતો પ્રથમ શબ્દ પણ માં જ હોય છે. ભગવાન દરેક જગ્યાએ પહોંચી શકતા નથી તેથી. તેમણે પૃથ્વી પર માર ન સર્જન કર્યું છે. જેમ કે તમે ખબર જ હશે. એ કહાવત છે માટે તેમાં બીજા બધા વગડાના વા એ ગુજરાતી સાહિત્યની સૌથી લોકપ્રિય અને સાચી કહેવત છે દુનિયામાં માત્ર પોતાના પ્રેમ અને ત્યાગની સરખમણી કોઈ પણ સાથે થઈ શકે તેમ નથી. માતા બાળકને નવ મહિના પોતાના ગર્ભમાં રાખે છે અને અસહ્ય પ્રી પીડા સહન કરીને તેને જન્મ આપે છે બાળકના છેડમાં તે પોતાના સૂપ ચેન અને ઊંઘ નામ પણ ત્યાગ કરે છે બાળક ગમે તેટલ મોટી થઈ જાય. પણ માતા માટે તે હંમેશા નાનું બાળક જ રહે છે. માતાનો પ્રેમ નિસ્વાર્થ હોય છે તે કદી. દ લાવવામાં ક્યારેય કઈ મામાંગતી નથી જેમ કે તમે કીધું માતા બાળકની પ્રથમ ગુરુ છે તે બાળકને ચાલતા બોલતા અને સારા સંસ્કાર શીખ ખાવે છે જ્યારે પણ બાળક મુશ્કેલીમાં હોય ત્યારે માં હંમેશા. તેની ઢાલ બનીને ઊભી રહે છે. બાળકની નાની મોટી દરેક જરૂરિયાતના ધ્યાન ફક્ત માં જ રાખે. લખી શકે છે.
તેના આશીર્વાદ માં એટલી શક્તિ હોય છે કે તે બાળકે દરેક આપણે માતાના આ ઉપકરણ બદલો ક્યારે. ચૂકવી શકીએ તેમ નથી. મોટો થઈને જે વ્યક્તિ પોતાની માતાને દુઃખ આપે છે તે ક્યારે સુખિત થઈ શકે. નથી આપની પરજ છે કે માને ખુશ રાખે અને એનું ધ્યાન રાખે. મા જીવનમાં બહુ એમ એ છે મા દર્દ સહીને બાળકને બધું જ આપે છે એને પ્રેમ કરે છે અને એની મુશ્કેલમાં સાથ રહે છે. જેમ કે તમે કીધો મા દુનિયા આજના આધુનિક યુગમાં આપણે પડદા પર ઘણા સુપહેરો જોઈએ છીએ પરંતુ વાસ્તવિક જીવનમાં આપણી આસપાસ એક એવા સુપર હરો છે જેની પાસે કોઈ જાદુ લખ પકડી નથી છતાં તે ઘરના દરેક કામ અને મુશ્કેલીઓને ચપટીમાં ઉકેલી દે છે તે સુપલ હિરો એટલે આપની માં. આજની માતા માત્ર રસોઈ બનાવવા પૂરતી મર્યાદત નથી. તે એક સક્ષમ મેનેજર છે જે ઘરનું બચેટ સંભાળે છે, ઓફિસનું કામ કરે છે, અને બાળકના અભ્યાસમાં પણ મદદ કરે છે. સવાર વહેલ જાગવાથી લઈને રાત્રે બધા સૂઈ જાય ત્યાં સુધી. તે સતત કાર્ય રહે છે થાક્યા વિના કોઈ પણ રજા લીધા વગર અગર તે ચોવીસ કલાક આપણી સેવા હાજર રહે છે. માતા માત્ર સંસ્કાર આપનાર વડીલ નથી પણ તે આપણી સાચી મિત્ર છે. સ્કૂલ કે કોલેજની વાતો હોય કે પછી મનની કોઈ મૂંઝવણ આપને માતા સાથે બ દૂધ મુક્ત પણ શેર કરી શકે છે. જ્યારે આખી દુનિયા આપણી સામે હોય. ત્યારે એક માતા જ એવી વ્યક્તિ છે કે આપણા પર અતૂટ વિશ્વાસ રાખે છે અને આપનો આત્મવિશ્વાસ વધારે છે. જેમ કે તમે કીધું. માતા ન પ્રેમ જેટલો કોમળ છે તેટલી જ તે બાળકના ભવિષ્ય માટે કડક પણ બની શકે શકે છે. તે આપટને ખોટા રાસ્તે જતા રોકે છે અને સાચો માર્ગ બતાવે છે. તેનો ગુસ્સો પણ વ્હલથી ભરેલું. હોય છે જે આપણને સારો માણસ બનાવવામાં મદદ કરે છે. ટેકનોલોજી ગમે તેટલી આગળ વધી જાય પણ માતાની હાથ ની રસોઈનો સ્વાદ અને તેના ખોરાકમાં મળતી. શાંતિ દુનિયાના કોઈ ખૂણમાં મળી શકતી નથી. માં આપણી જિંદગીનો અણમોલ હિસ્સો છે આપને હંમેશા તેની લાગણીઓ આદાર કરવો જોઈએ અને તેને ગર્વ થાય તેવા કરી કાર્ય કરવા જોઈએ. તમારું વિચાર છે.
હા તમે જે કીધું તે ખરેખર ચોક્કસ કીધું
બીજું કવ ને તો મહાત્મા ગાંધી છે ને સરદાર સરદાર છે ને વલ્લભભાઈ પટેલ છે ને બાબા સાહેબ છે પછી. અ જવાહરલાલ નેરુ છે ને પછી અબ્દુલ કલામ એ લોકો જેટલા મહાન માણસોના પછાડી છે ને માતા નો મોટો પાયો છે તમને તો ખબર હશે કે માતા એટલે કેટલું મા એ બાળક ના જીવન છે ને સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ છે અને બાળક જયારે જન્મે છે ને ત્યારે સૌથી પહેલા તેને માતાનો પ્રેમ અને ભૂખ મળે છે આ માતાનો છે ને સંતાનો બોલાવાની છે ને ચાલવા માટે, ખાવા પીવા માટે અને સારા સંસ્કાર શીખાવે છે તે છે ને માતા પોતાના સંતાનો છે ને સુખ માટે દિવસ એક રાત દિવસ કરે છે તે પોતાના દુઃખ ની ચિંતા કર્યા વગર સંતાનો દરેક જરૂરિયાત પૂરી કરવામાં પ્રયત્ન કરે છે અને તે સંનો છેને પાડે છે ને ત્યારે માતા ખુબ જ કાળજી રાખે છે અને પોતે જ ચિંતામાં રહી જાય છે અને તેના જ સ્સ્થ થાય એ માટે પ્રાર્થના કરે છે અનેરે માથા ના છેને પ્રેમ નિર્દર્શ વા છે જેમ કે તેમાં કોઈ પેલું ઉર્જા નથી ઠેરતું અને તે ક્યારેય છે ને બદલામાં છે ને કઈ માંગતી નથી જીવનમાં છે ને ભલે ગમે તેટલું મુશ્કેલી આવે પણ હંમેશા પોતાના સંતાનો ઉભી રહે છે તે છેને હિંમત આપે છે અને આપણે હંમેશા માતા ને છે ને આદર કરવો જ જોઈએ જેમ કે તેમની વાત માનવી જોઈએ અને તેમનો પ્રેમ કરવો જોઈએ અને ક્યારે તેમનું શું ને દિલ ના દુખાવવું જોઈએ તમને તો ખબર જ હશે કે મહાત્મા ગાંધીજી એ માતા વાળ માતા વિશે પણ ખુબ જ સરસ કીધું હતું જેમ કે દુનિયામાં છે ને માતા પ્રેમ કરતા મોટો પ્રેમ દુનિયામાં કોઈ નથી અને બાળકની પ્રાર્થના ગુરુ છે ને માતા જ હોય છે અને તેઓ છે ને રહેતા હતા કે બા કહેતા હતા કે બાળકને છે ને જીવનમાં પ્રથમ સંસ્કાર સત્ય પ્રેમ દયા અને શિષતા પોતાની છે ને માતા પરસ થી જ મળે છે તેમના ને મ એક સારા સમાજના સારા રાષ્ટ્રીય ના નિર્માણમાં છે ને માતાની સૌથી મહત્વપૂર્ણ અને ભૂમિકા ભજવે છે તમને તો ખબર જ છે કે બાળક નો પ્રથમ શિક્ષકા છે હને અને માતા નો પ્રેમ છે નિષ્પ અને પવિત્ર હોય છે અને બીજું કવ ને તો માતા ના સંસ્કાર બાળકનો છે ને સમગ્ર જીવનમાં છે ને ઘટે છે દરેક વ્યક્તિઓને છે ને પોતાના મા આદર કરવો જોઈએ સેવા કરવી જોઈએ કારણ કે માતા જેટલી કોઈ નથી માતા બાળક ન પ્રથમ ગુરુ છે અને તેના સંસ્કારો બાળક ના છે ને જીવન માંથી છે ને પાયો બની જ રહે છે હવે તમે બીજું કહો ને તો બાળકો માટે છે ને માતા ખુબ જ મહત્વની કારણ કે જયારે પણ બાળકો સવારે શાળાઓ જાય છે તો માં જ લા ઉઠી છે તેના નાસ્તો બનાવે છે અને તેને તૈયાર કરે છે ડ છે બધું જ કામ બાળકો ન છે ને માતા જ કરે છે એટલે માતા બાળકો માટે તે ખૂબ જ મહત્વની છે અને બાળકો કેટલા પણ મોટા થઈ જાય પણ માતા સામે તે ના બાળક જ છે તેના અને હાલના સમયમાં તો એવું નથી કારણ કે બધા મોટા થઈ જાય છે બાળકો તો તા ની કદર કરતા નથી તેમના ઉપર દયા નથી કરતા તેમને ઘરમાં રખતા નથી પણ એવું નથી આપણને છે ને માતા ને જ રાખવું જોઈએ કારણ કે તે જ આપણને સંસ્કાર આપ્યા છે ને તેને પ્રેરણા આપ બીજા સાથે કેવો વ્યવહાર જોઈએ તેજ લોકો તે માતા જ આપે છે એટલે માતા ની કદર કરવી જોઈએ જે કે હાલના સમયમાં એવા બધું કરતા નથી, અને ને માતા જે આપડી છે ને માતા નો પ્રેમ જે ક્યારેય કોઈનાથી મળે નહી જ્યારે પોતાનું છે ને ભવિષ્ય છે ને એ આપણા ઉપર જ હોય છે માતા પોતાનું જોતું નથી, પણ આપણા બાળકો માટે આખું જીવન મૂકે છે, જેની માતાઓ ના હોય ને, તેનથી પૂછો કે માતા કેટલી ઉપયોગી, અને તેના માટે કેટલી નિર્દય, અને કેટલી હોય છે. માતા જેવું કોઈ નથી, અને માતા ની કદર કરવી જોઈએ, અને તમારી જોડે મને છે ને વાતો કરવાની ખુબ જ ગમ્યું, અને તમે જો મને ખુબ જ સારું લાગ્યું અને તમારી વાતો મને ખુબ જ ગમી. ચાલો બેન હવે ખુબ-ખુબ આભાર તમારો.
તમારો એય ખૂબ-ખૂબ આભાર.